આમ આવી રહ્યો છે મારોય અવાજ તમને આવી રહ્યો છે?
હા, એકદમ સારી રીતે આવ્યા કરે. આવી રહ્યો છે મેં તમને જણાવા માંગુ છું કે જોવોને અમણાં હાલમાં કેટલી બધી એવી બધી સ્કિ સમસ્યાઓ આવી રહી છે જેના કારણે આપણને કેટલી તફલીકો પડી રહી છે જેમ કે હમણાં સારા રસ્તાઓ નથી બની રહ્યા જેથી કરીને કેટલાક ખાડાવાળા રસ્તાઓ હમણાં આપણા શહેરમાં આવી રહ્યા છે જેથી કરીને ઘણા બધા અકસ્માતો પણ થઈ રહ્યા છે જેમ કે હમણાં ખાળાઓના કારણે પાણી ભરાઈ જાય છે જેથી કરીને આપણને કશું દેખાતું નથી અને તેના પર આપણે બાઈક ચલાઈ દઈએ છીએ તો આપણો અકસ્માત થઈ શકે છે અને આપણને ગંભીર ઈજા પણ થઈ શકે છે તેથી કરીને આપણે સરકાર શ્રીઓને એવી વિનંતી કરવી જોઈએ કે આપણા મા ટે સારા રસ્તાઓ બનાવે જેથી કરીને આપણને એવા ગંભીર અકસ્માતો ન થાય જે થી કરીને આપણી સ્વાસ્થ્ય સારું રહી જાય અને આપણને એવું કશું પણ તફલીક ના ઉભી થાય કે જેથી કરીને આપણી આવનારી પેઢી આપણા માટે સંકટનો આવી શકે આપણે પણ એવું બધું કરવું જોઈએ કે એવી બધી સમસ્યા પર આપણે સરકારશ્રીઓને નિવેદન કરવું જોઈએ કે આપણા માટે સારા રસ્તાઓ બનાવે અને આપણા માટે એવી બધી ગમે તે સુવિધાઓ ઉપલબ્ધ હોય તો આપણા સુધી પહોંચાડે જેમ કે હમણાં ખા તરો ખાતરો સરકારશ્રીઓ સસ્તા ભાવે આપી રહ્યા છે જે તેના માટે આપણને આગળ આવવું જોએ.
હ
જેથી કરીને આપણી તમારે શું કેવું છે?
હા હા મારે હો એવું જ કેવું છે કે ર સ્તા ને એવું બનાવા માટે સરકારજી શ્રીઅને સરપંચજીનો અમે અ રજી કરી છે અમારા રસ્તાઓ બહુ ખરાબ થઈ ગયા છે. ત્યાં જ્યાં જોયે ત્યાં ખાડા છે અને તેમાં કીચડો છે. અમે એમને કીધું કે કપચી પચી તો લખાવો પણ તેઓ નથી લખાવતા. આજે જ સવારે અમારે આટલે બે ત્રણ એક્સિડન્ટ થઈ ગયા છે ટોલાવાળા ઠોકાયા અને ઘણી ઈર્જા થઈ. પછી એમ્બ્યુલન્સ બોલાયવી અને પછી એ લોકોને સારવાર માટે દવાખાના એટલે અમે હો સરપંચ શ્રી અને એ લોક કોને બધાને વાત કરી રહ્યા છીએ કે અમારા રસ્તાઓ સારા બનાવે અને લાંબો સમય ટકે. આ તો એક મહિનો ના ટકે અને રસ્ સ્તા ખરાબ થઈ જાય છે.
તમારી વાત એકદમ સાચી છે કે તમે એવા બધા ગમે તેવા રસ્તાઓ સરકારશ્રીઓ બનાવે જેના કારણે તે ફક્ત એક થી બે મહિનાઓ ચાલે છે એવા રસ્તા આપણે ન બનાવવા જોઈએ. ખુબ સારા રસ્તાઓ બનાવવા જોઈએ કે જેથી કરીને ને એવી કોઈ તફલીકો ન ઉભી થાય એ હમણાં તો જોઓને તમે એવા રસ્તા સરકાર બનાવી છે તે ફક્ત એક વર્ષ ને બે વર્ષ જ ચાલે છે પરંતુ આપણે જોયા હશે તો આપણા જૂના રસ્તાઓ છે જો હજુ પણ પાંચ થી છ વર્ષ સુધી જૂના છે તો એ પણ એકદમ સારા છે જેમ કે હમણાં હાલના ગમે તેવા રસ્તાઓ તમે જોઈ લેવ ફક્ત એક બે વર્ષ જ ચાલે છે એવા રસ્તા હમણાં ને એન્જિનિયરોના કામ બઉ
હા, તમારી વાત સાચી છે.
તમારી વાત બિલકુલ સાચી છે અમારા આટ રસ્તા એવા આખા ખોદી નાખે છે અને નવેસર થી સિમેન્ટ વાળા બનાવી રહ્યા છે પણ મને લાગે છે ત્યાં સુધી સિમેન્ટ વાળામાં વધારે ટકશે નહી અને એમાં ઉનાળા સમયે ટાયર ગરમ હોવાના કારણે જલ્દી ફાટી જાય છે ટાયર સરકાર છે ડામર વાળા જ રસ્તા બનાવે છે પણ પ્રોપર રીતે બનાવવા જોઈએ જેથી લાંબો સમય ટકી શકે
હા તમારી વાર એકદમ સાચી છે કે વાર જલ્દી તુ તૂટી જાય છે પરંતુ હવે સરકાર શ્રી ઓ એને ઉપર નવા ડાંબર વાળા રસ્તાઓ બનાવે છે પરંતુ એ ઘણા સમય સુધી ટકતા નથી જેથી કરીને આપણે એવા રસ્તા ના બનાવવા જોઈએ કે જે જલ્દી તૂટી જાયથી કરી ને એટલા હજારો કરોડો રૂપિયાનું નુકસાન થાય છે પણ હમણા હાલના કેટલા બધા એન્જિનિયરો એના પૈસા ખાઈ રહ્યા છે જે એમના પોતે પૈસા લે લે છે અને સસ્તા એટલા સારા બનાવતા નથી કે જેથી કારણે આપણા રસ્તાઓ એટલા સારા આગળ આપણા જેવા એકમ મજબૂત રહેતા નથી અમાં તો જોવા તમે થી બે મહિનામાં રસ્તાઓ ખોરાઈ જશે અને કેટલા પાણી પડતા તો તેઓ તૂટી પણ જશે પરંતુ એવા કોઈ પણ એન્જિનિયરો એવા રસ્તા બનાવી શક્યા નથી કે જેથી કરીને એટલા સારા ઘણા વર્ષો સુધી તે રસ્તાઓ ચાલી શકે હમણાં તમે પુલ પણ જોઈ લો તો તે પણ ફક્ત હમણાં બને છે તો પણ તૂ તટી જાય છે અને આગળના તમે ડેમો જવો પછી પુળો જવઓ એવાય સારા અને મજબૂત બનાવે છે કે જે કેટલા કલાકો કેટલા મહિનાઓ અને કેટલા વર્ષો સુધી અને કેટલા દસ થી બાર વર્ષો સુધી એવા એવા હોય છે તો પણ તે તૂટતા નથી પરંતુ હમણાં હમણાં એન્જિનિયરો બનાવેલા પુલોથી માંડીને બ્રિજોથી માંડીને ગમે તે તમે લઈ લો પરંતુ તે ફક્ત એક થી બે વર્ષમાં તૂટી જવાનો ભય રહે છે તળા આવી જાય છે અને એવા એન્જિનની બેદરકારી ના કારણે એવા પૂલોનું નિર્માણ થાય તેના પર પછી ટ્રેનો ચાલે છે આ વાહનો ચાલે છે તેના કારણ તૂટવાથી તેમાં ગંભીર અકસ્માતો થાય છે અને તેને જિમ્મેદાર એન્જિનિયર આવી જાય છે એ ખુબ જ અવ્યક્ત વાત છે પરંતુ તે લોકો એવું સારું કામ કરતા નથી કે જેથી કરીને તેમને કોઈ તકલીફ ઉભી ન થાય તેવા કામ કરે છે પરંતુ એવા એન્જિનિયરો પણ એવા પુલ બનાવે છે કે જેથી કરીને જેના પર ચાલ વાહનોને લીધે પણ તેઓ તૂટી જાય છે અને સીધા વાહનો નીચે પડી જાય છે જેથી કરીને વાહન ચલાવનાર થી માંડીને તેને પાછળ જે વાહનો અચાનક આવી જાય છે તેને પણ ઘણી બધી ઈજાઓ થઈ જાય છે જેથી કરીને તેઓને ઘણી બધી નુકસાની નો સામનો કરવો પડે છે જેમના ટ્રકો તૂટી છે તેમાં રહેલા માણસોને ગંભીર ઈજા થાય છે અને હોસ્પિટલ લઈ જવું પડે છે તેમાં ખર્ચો પણ ઘણો બધો આવે છે તમારું શું કેવું છે
કેવું છે કે આપડા દેશમાં બિલ્ડરો છે અ જે પુલ ને એવું બધું બનાવે છે રસ્તાઓ કોન્ટ્રાક્ટરો એ લોકો એ ભ્રષ્ટાચાર નો સામનો કરવો જોઈએ અને પૈસા પોતાની ખિસ્સા માં લાગતા પુલ ડેમો અને બધું બનાવવા જોઈ જે એ લાંબો સમય ટકે અને અકસ્માત એને લીધે આપણા દેશમાં શું કેવો તમને ભ્રષ્ટાચાર એટલું વધ રહ્યું છે કે કાળા બજરી જી
તમારી વાત એકદમ સાચી છે કે એવું બધું ના કરવું જોઈએ જેથી કાર ભ્રષ્ટાચાર તમે કીધું પ્રમાણ એટલું વધી ગયું છે કે હાલમાં એટલો ભ્રષ્ટાચાર છે કે આગળ જતા કેટલાક લોકો તો હવે ભ્રષ્ટાચાર ને અંદર આવી ગયા છે કેટલાક નેતાઓ પણ હમણા લાજ લેતા પકડે છે. પોલીસ વાળા થી માંડી ને કેટલા બધા હમણા હાલમાં જોઈ લેવા તમેમણા હાલમાં અમારા પોલીસ સ્ટેશન માં એક એક આદમી લાજ લેતા પકડાયો હતો પરંતુ એવું બધું ના કરવું લાઈડ લેતા પકડાતા તેમમને કેટલા વર્ષની સજાઓ થઈ શકે પરિવારને પણ નુકસાન થઈ શકે છે. તે માનતા નથી અને કેટલા કરોડો રૂપિયા ન લાજ લેતા પકડાય છે અને કેટલા બિલ્ડરો એવા બધા પૈસાઓ ખાઈને એવા બધા રોડો બનાવે છે કે જેથી કરીને ફક્ત બે થી ત્રણ વર્ષમાં તેઓ તૂટી જાય છે અને એવું બધું ચાલતીથી ચાલ્યા કરવું જોઈએ પરંતુ એવા બિલ્ડરો છે કે જે આગળ આવવા દેતા નથી અને સારા બિલ્ડરોને પાછળ કરી નાખે છે.
પોલિટિક્સ ના આધારે તેઓ આગળ આવે છે અને જે સારા બિલ્ડરો છે એ સારું કામ કરવા માંગે છે પણ તેઓ ના દબાણને કારણે તેઓ આવું કામ કરી શકતા નથી. જેથી કરીને એવા બધા રોડો બની જાય કે જ્યાં ફૂટવાનો ભય એકમ વધી ગયેલો હોય તો પણ તેઓ સુધારતા નથી અને બ્રિજ ઉપર બી જો ટ્રેન્ક આવી જાય છે. તો પણ તેઓ સુધારવા માંગતા નથી અને જો ચાલવા દઈએ છે ત્યાં પાછળ જતા જો અકસ્માતો આવે છે તો તે બિલ્લરો પર બિલકુલ કઈ કરતા નથી અને પોલીસ વાળાઓ પણ તેના પાછળ કાંઈ કાર્યવાહી કરતા નથી. જેથી કરીને એવી બધી સમસ્યાઓ
હમણાં ઘણી બધી ચાલી રહી છે પરંતુ પોલીસ થી માંડીને ઘણા બધા મંત્રીઓ તેમના સપોર્ટ ના કારણ તે બિલ્ડરોને કોઈ પણ કઈ કતું નથી જેથી કરીને એવા બિલ્ડરો આપણા અહીંયા ત્રાસ ખુબ જ વધી રહ્યો છે. જેથી કરીને આપણે એવી બધી સમસ્યા આગળ સરકારોને નિવેદન કરવું જોઈએ કે એ બધી આગ્રવાહીની આગળ પાછળ આપણે કાર્ય કરતા ર રહેવું જોઈએ. જેથી કરી ને એવા બધા બિલ્ડરો છે પછી બધા એવા મંત્રીઓ છે જે દેબાણ કરીને એવા બધા અપ્રુવલ પાસ કરાવે છે. એના કારણે જે કામ કરવા માંગે છે તે પણ કરી શકતા નથી. તે લોકોને આપણે મદદરૂપ થવું જોઈએ જેથી કરીને સરકારે એવું બધ ભાગ્ય કરવું જુવે.
હા હા તમારી બિલકુલ વાત સાચી છે. આવું કરવા પડે.
અને મારે તમારે એ પૂછવું હતું કે તમારે ગામના રસ્તાઓ કેવા છે સારા છે કે ખરાબ છે?
તો અમે કીધું તે પ્રમા અમારા હાલના રસ્તાઓ એકદમ સારા છે. આગળ એકદમ ખરાબ રસ્તા પછી તે બન્યા છે પરંતુ હમણાં ઘણા બધા ટટેક્ટરો થીને ઘણા બધા એવા વાહનો આવ્યા છે કે જેના કારણે અમારા રસ્તાઓ ઘણા બધા દબાઈ ગયા છે એટલે હમણાં હાલમાં રસ્તાઓ બનાવાની ખૂબ અજ જરૂર છે પણ હવે સરકારશ્રી ક્યારે તેમને પાસ કરાવ્યા અને ક્યારે રસ્તાઓ મંજૂર થાય તે અમને બિલકુલ ખબર નથી પરંતુ હાલમાં તો મને નથી લાગતું કે અમારા રસ્તાઓ પાસ થશે એથી કરીનેણા હાલમાં એજ રસ્તા ચાલી રહ્યા છે. હાલમાં અમારા શહેરોમાં પણ ઘણા બધા એવા રસ્તાઓ રહ્યા છે કે જેથી કરીને તેના પર નવા નવા વાહનો ચાલી શકે પરંતુ એમણા હમણાં ઘણી જગ્યાએ નવા રસ્તાઓ બનાવવાનું કાર્ય ચાલુ થઈ ગયું છે અને એવી ઘણી બધી શહેરો છે ગામડાઓ છે જ્યાં જૂના રસ્તાઓને તોડીને નવા રસ્તા એઉ બનાવવાનું કાર્ય ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે જેથી કરીને ત્યાંના કર્મચારીઓ પણ ખુબ ખુબજ મહેનત કરી રહ્યા છે હમણાં હાલમાં જ દસરા ટેકરી પર એક નવો રોડ બની રહ્યો છે જેને કેટલાઈ મહિનાઓથી કામ ચાલી રહ્યું છે જે ખુબ જ તરક્થી આગળ વધી રહ્યું છે ત્યાં હમણાં એન્ડ સુધી કામ થઈ જ રહ્યું છે પરંતુ હમણાં ઘણી બધી એવી બધી ઉપરોની લાઈનો બાકી છે જેથી કરીને રસ્તા બાજુ પૂર્ણ થયા એમ કહી શકાય નહી પરંતુ હમણાં ઘણા મહિનામાં જ તેઓ કામ પૂર્ણ થઈ શકશે ત અને આગળ જતા તે રોડ એકદમ સારો થઈ શકે કોક્રીટ વાળો રોડ બનાવ્યો છે પરંતુ હમણાં દા અંબરવાળો રોડ ખુબ જ સારો હોય છે. સે બનાવવું જોઈએ પણ સરકાર એવું માનતી નથી અને ડામબર વાળો રોડ બનાવતી નથી હમણાં કોક્રીટ વાળા રોડ નો ખુ ચાલી રહ્યુ સે જેથી તે સરકારો બનાવી રહી છે પરંતુ આપણે આગળ જતા તેની ઘણી બધી સમસ્યા આવી શકે છે તે કસાઈ જશે તો તેમાં રોડ ની જગ્યા એ ઘણી બધી એવી તકલીફો આવે છે કે રોડ પર
સનાર બાઈકોથી માનીને ઘણી બધી એવી વાહનો છે જે સ્લીપ મારી શકશે અને ઘણી બધા અકસ્માતો થઈ શકે એવી ગતી સમાજ સેવા ના કારણે આપણે જો તે રોડ પર આપડે જઈએ તો આપણે એકદમ સાવચેતી જવું જો હમણા ચોમાસાની મોસમ ચાલી રહી છે જેમાં આપણે એટલી ફાસ્ટ બાઈક ના ચલાવીએ તે રોડ પર કેમ કે આપણે જયારે જોરથી બ્રેક મારીએ છીએ ત્યારે ગાડી સ્લીપ થવાનું ભઇ રહે છે નાની ટુવીલ વ એકટીવા થી માંડીને બીજી ઘણીધી બાઈકો છે જેમાંના નાના ટુવહીલ વાળાને હમણા હાલમાં જો આપડે જોરથી બ્રેક મારીએે છીએ તો ટાયર સ્લીપ થવાનો ભય ઘણો બધો વધી જાય છે એટલે એવા રોડ પર આપણે એકમ સાવચેતી ગાડી ચલાવી જોઈએ કે જ્યાં ડાંબર વાળો રોડ હોય ત્યાં તો એટલો વાંધો આવતો નથી પણ કોંક્રેટ વાળા રોડ પર આપણે એટલો બધો વાંધ ધો આવી શકે છે જેથી કરીને આપણે બ્રેક એકમ સાવચેતીથી મારવી જોઈએ અને એટલો એટલો ફાસ્ટીભી ગાણી ન ચલાવવું જોઈએ કે જેથી કરીને આપણો અકસ્માત થઈ શકે છે એટલે એવા બધા રોડો ખૂબ જ જરૂરી છે પરંતુ હાલના હમણાં કોક્રીટ વાળા રોડમાં એટલું બધી શક્યતા નથી કે તે ઘણા વર્ષો સુધી ચાલી શકે જેથી કરીને આપણે. ડાંબરવાળા રોડ નો ઉપયોગ ઘણો કરવો જોઈએ પરંતુ હમણા હાલની સરકારશ્રીઓ હમણા એવા બધા રોડો બનાવા ના ખિલાફ જઈ રહી છે જેથી કરીન કોંક્રેટ વાળા રોડ વધુ બની રહ્યો છે ચાલો તો આપણેે હવે એના વિશે પણ વધુ વાત કરીશું પછી.
સારું.